હલો.
હલો હલો જે શ્રી ક્રિષણ- - હા બોલો કોમલબેન શું બોલો છો. આજ ક્યા્યારેદ કીધા. હલો
હલો
આમ કેવું કજ કેમ યાદ કીધું તમેમાં મેં
તમારી યાદ આવેલી છે.
ઓ આ ત્યા તો આવી ગઈ?
હા.
આજ કેમ મેયાદાય માાઈ?
બહુત સારા દિન હોય ગયા ને વાત કર્યાને- -
અચ્છા બહુ દડા દન થ નહી.
હ હમ- -
કેટલા તળખ્યા?
કેમ છો?
બસ મજામાં.
શું કરો છો?
કઈ નહી બેસી છુ.
હમ તમારી દીકરી શું કરે છે?
ફ્રી બાર રખડવા ગઈ છે.
કઈ?
બ બાર ખેલસ રમવા ગઈ.
હા દીકરો?
દીકરો એ રમવા ગયો હા દીકરો એ રમવા ગયો છે.
હ ઓ સ શું કરે છે
બને કર
હમ ખાવાનું બના લી તોો
ના આટલોક બેગને મોડ મોડ મન છે હલો
હા ઓર
ઓળ શું કેમ તમે સુણો તમારે પે ના ભાભી ના તમારે પેલા ભાભી ને વાત કરો તમારે પેલા રલતા ભાભીને વાત કરો આ ક્યાં છે અદ કે જાત રહિયા
લલિતા બાબી તો મણ કે
યરસેના
એને પયરસું તો આગે છે લસનમાં ગયા છે ને મુદુ મા અમ કે એટલેસી તબ આવે
આરે
હા આવીઈ ગયા
સારું
તમે પયર ગયા તમે લસનમાં પિયર ગયા કે નહી ગયા
ના
સુૂ
ના ગઈ
કુ તમે એય થા
હા
શુંન ગયા
કઈ કામ સોયને લીધે નહી કઈ છે
તમારે મકાન બણગયું છે
ના કામ ચાલે છે
કેમ કેમ બના જ્યાશે મકાનમાં કચરા ર ઉમનાશે
નામું તો ગઈ નહી.
દેખાયુ નહી ક્યા
ના મને ગઈ હું જાવ છું તમે એટલે જોઈ લો તમે કે બચત લાગશે હમ વગત લાગશે મને મ બઉુ ટાઈમ લાગશે હું જાઉં છું તમે અત્યારે પણ
તમારી તારાબેન શું કરે છે
હમ તારાબેન તારાબેન આ પેલા થોડી દેર પેલા એ થ
ઓલ મના એના દીકરા દીકરા
તારાબેન ના દીકરા એક કાય તો એના પેલા જામુન આપીને ગયો
પેલા તારાબેન આયા એની સાથે આવ્યો હતો ફો.
હમ
જતોય ના પેલા આ ગયો હતો મે તારા સોપ પાસે તારાબેન કતા.
તમારો દીકરો ભી વણા કે દીકરા કે સાથ ગયો વેગા
હ
હલો તમારો દીકરો બી તારાબેનના દીકરાને સાથે ગયો ભેગા
ના પેલોને ગ
રાાધીને સાથ ગયો છે કે મકાન બને વટ ન ગયોગશે કે
હા
હા ઓ કેતના દિવસ કેટલા દિવસ હોયા છે મકાનનું કામ ચાલુ કર્યાને
હ
હલો
હા
કેટલા દિવસ હોયા છે મકાન નું કામ ચાલુ કર્યાને
કામ ચાલ ટમ થ ગ સત અઠાર તારીખને ચાલુ કીધું છે
ઠીક છે તારાબેન ર મકાનને ભળેહસ બના રહે છે ને
હા એને ભઈ છે એને બાજુ મેસ છે ને મારો
કે કામ બાકી છે
બ ન મને મેં જોયું
મે જોયું કે
જો
ઠીક છે પૂછછ ને બતાજો બણ્યો કે નહીં બણ્યો બામ કામ બાકી છેે કે પૂરો વેગયો
કેને
તારાબેન મકાનનું
ના મેં નહી જોયું તું હું શું બોલું તમને કે મને ખબર નથી મેં જોયું એને
પૂછી નથી બતા
હા પોછન પાછી તને બતાવ છો હે
હમ્ તમે જોવા જાવ છો તબતક તો તમે જોવા જાવ છો તબ તક તો તમારું મકાન ભી બન જશે
કે હું જોવા જઉં છું તો એને આધો કામ પતી જાય છે પછી ખબર નહ કેટલું ગણે છે
હમ
એને કારીગરને ઉપર હશે
ઓર બરસાત આવે છે કે નહી આવે છે
ના બરસાત આજ નહીં હ બરસું પાાલ ભરસું સર ત્યારે નહી ચ આવતું વરસાદ ત્યારે નહી ચ આવત સુ બરસાત
ની
આમ કેવું કે વરસાદ ક્યારે નહી આવતો હોય ને હારું છે
હમ મો બી હ શાક બનાવું શું
સુુંશ સાગ બનવા
એટલે મમ્મી આવે ગ પધે પૂછને બનાસ બનાઉું શું સાાગ
નહી ત્યારે શું શાક વણવાનું છે ઓછીને બણવી પડશે
હમ
હો
રોટલી તો બનાણીનીએ પત્તો છે
ના આમ આમ ક્યા હું તમે તમારા મંતી નહી ભણાવતા
મ્મી ભી બડા આવ છે
ના હું આમ કવું કે તમે તમારે મન ને પણ આવતા
માનસો તો નહી મ્મી ન પૂછના પડશે
અચ્છા
કઈ હે નહી ના વે તો તું માનું બના લેશે
હ સારું એને દાલ વલતા
કેમ પતો મમ્મી લેન આવે છે એકનલ આવે છે એક
દખુ ત્યારેખતે લઈનાવતા
રસ્તામાં દુકાન છે ને
ઓ હા
હા નીલવેશેલ લ ગ દાલ ભાત બનાલા
ઓ દાલ ભત બના લેવા
હમ
તમારે દાલ ભાત ખાઈ લઈશ અને દાલ ભાત ખાઈ લઈશ
હા
ઠલી ન ચાલતી
કઈ
રોટલી નહી ચ આવે
રોટલી બી ચાવેને
હ
હમ
તનબબે
હલો
હલો
હલો
તમાર ભાઈ ક્યાં છે એમ કેવું તમાર ભાઈ ક્યાં જતો રહ્યો
ભઈ તો બાણે બાણે ચતર શું નહી કરે બીમાર છે ને તો સુવે બાણે ગુમે દવા લેરી હ
બહાર છે ઘૂમો ફરશે ઘૂમો ફરશે ના
હમ
સારું
શાખ મે રેન ગુમાણું પડે સે.
ઓહ!
હમ
એનું પેલા જુનાગઢ થોડીન રેતા
હલો
હલો
હા
એન પેલા પુરાણે ઘર નહીં રેતા
હા
સારું
હલો હલો શું બોલે છે?
આમ તો તમાર ઘેર ક્યાં બણાયું સે?
ઘર બળાવા લીધું સે ને
ક્યાં ભણાયું સે મેં ની જોયું તો
તમે આવજો પજે જોઈશો
અમ ત્યાં ક્યારે આવશું ખબર નઈ નહી પણ પણ ક્યારે આવશુ મને ખબર ની હોય
દબોક આવેને કોલ કરશો?
એને ના મું આમ કેવ કે મું ક્યારે આવશું મને ખબર નહીં. એને આમ બોલું ના
ઠીક સે
તમે અહિયાં ક્યારે આવશો?
મું દેખસું કબ આવશું. અભારી તો આઈસ હું અટે
એ છારું
ઠીક સે
ચલો ઠીક સે હેના. મીકું?